મજામાં? બસ તો હું તમને વાત કરીસ, આજે તમે એક એગ્રોનું કામ કરી રહ્યા સ, હું તમને તમે જે અગ્રોની વાત કરો છો, જે અગ્રો તમે ચલાવી રહ્યા છો તેમાંથી માહિતી મેળવવી છે. એટલે એ માં મારે ઘણી એવી બધી માહિતી મેળવવી છે, જે ત હુ કેત કરું છું જેમાં મને ઘણું બધું નુકસાન થતુતુ પેલા. જ્યારથી હું તમારી એગ્રો સાથે જોડાયો છું ત્યારથી મને ખુબ જ લાભ થવા માંડ્યું છે હા, લાભ થવા માંડ્યો છે એટલે જે તમે બાળવાની વાત કરો છો તે, બાળી ગયું છે કારણ કે અમુક ખેડૂતોને ઘણી રીતે નુકસાન થાય છે. ઘણું વધુ બાળી ગયું છે. તમારા ત્યાંથી હું એક મહિના પેલા મગફળી લઈ ગયો હતો હું તમન પ્રોપર વાત કરૂ કે હું તમારા ત્યાંથી બે મહિના ત્યા મેં મગફળી રહી ગઈ હવે મેં મગફળી વાવી છે, ચોવી નંબર, જે તમારી મગફળી છે તે પ્રોપર મારે ઉગી છે, તે સારું ઉત્પાદન આપી છે હવે જે રીતે ઉત્પાદન આપે છે. તમે જે દવા આપ, આવું બધું થવાના કારણે ઘણું બધું આપ આપનને નુકસાન થશે, આવી રીતે જો થશે, તો આવનારા સમયમાં ઘણું બધું નુકસાન થઈ શકે એવું છે તો હું તમને એવું જણાવવા માંગીશ કે અ સારી રીતે એવું તમને માહિતી આપું તમે મને તેનો રસ્ન્ આપતો તો જે રીતે મેં મગફળી વાાવી છે. તમારા ત્યાંથી બિયારણ લઈ ગય મ જે દવા આપી છે દવાના કારણે મારે કશું જે માલ કશું કશી જ એક ફળ ઉગ્યું નથી. પછી ફળ નાગે કરીને મારે ઘણો બધો ફાયદો થતો હોય છે. હવે જે કોડ નથી ઉગ્યું તો મને એવો ફાયદો થયો છે કે જે ખોડ ના ઉગવાના કારણે મને ઘણું બધો ફદો છે. જે જમીનમાં ખોડ તો પછી પણ એક પ્રોબ્લેમ થઈ છે કે તમે જે તેમાં જે મારી મગફળી છે જે પાણી ભરાયેલું હતું તે પીળી પડ્યો. માંડી છે એટ જે પીળી પવા માંડી છે. મગફળી મારી એ પી પડવાનું કારણ મને નથી ખબર પડતી. એટલે મે તમને કોલ કોલ કર્યો છે તો મારે તમને માહિતી આપવી પડે. તમે પણ ચોક્કસ મારા મારા મગફળીની માહિતી લેવા માટે જ કોલ કર્યો હશે. તમારી અઘ્ર એક સારી એગ્ર છે જે તમારી બરડીમાં હતી હવે બીરડીમાં ખોલી ખુબ જ સારું કેવાય. હું પણ આ લ તમારેની મુલાકાત લેવા જવાનો છું. કારણ કે મારે જે દવાની જરૂર છે તમારીમાંથી ચોક્કસપણે મળી રહેશે. ન મને લાંબા ગાળે ઘણો બધો ફાયદો થશે. તો હું તમને જણાવવા મામાંગીશ કે મારી જે તમારી એગ્રો છે. તે લાંબા ગાળે મને ખુબ જ લાભ આપશે આવનારા સમયમાં જે મને ખુબ જ લાભ મળશે એવી આશા સાથે હું તમારી સાથે વાત કરી રહ્યો છું. તો હું તમને એક વાત કહું કે જે મારી મગફળી પીવી પડી રહી છે. એનું શું કારણ છે. એ કઈ રીતે એનું કારણ મને હ કારણ કોન?
કે એવું સે કે જેથી કરીને તમારું પીળું પડવાનું એક જ કારણ છે તમારો પેલો હિયરિયોને કાળ મોટ તો એની અંદર એવો એવો પેલો આ ગયું છે કે જેથી કરીને એ કોને પાાય પાાય કરે છે. હા એ પોણે પાય પાય કરે છે કે જેથી કરીને હ કે તમારે એટલે પીળી પડી ગઈ છે કે એનું પીળી પડવાનું કારણ એક જ છે કે તમારું પાણી વધારે અડી ગયું છે પછી તમારો વરસાદે વરસી ગયો છે. તમારે ત્યાં પાણી પરાઈ ગયું છે એટલે તમારી પીળી પડી ગઈ છે જેથી કરીને મારી એ હું તમને એક એડવર્ટમાણે એક દવા આપીશ કે જેથી કરીને તમારા ખેડૂત ને લઈને આવજો ને હું તમારે લઈ બતાવીશ ને તમારે આખી એ ડોટી આપીશ કે જેથી કરીને જો મેં આ મારે આયુર્વેદિક દવા થી મળેલી છે. આ દવા દવા ની અંદર એટલો સપોર્ટ કરે છે સલાહ નથી આપતી ડાયરેક્ટ દવા એ ડાયરેક્ટ સપોર્ટ જ કરે છે. જેથી કરીને તમારે એવી દવા સપોર્ટ કરે છે જેથી કરીને તમારે એ પીળી પટરીને એની અંદર એટલે બધી લીલી કાળી સમ કરી નાખશે કે તમારો એવો ગુણવત્તા પ્રાપ્ત કરી નાખશે એ ગુણવતા પ્રાપ્ત કરી નાખશે એની અંદર એવી ગુણવત્તા પ્રાપ્ત કરશે કે જેથી કરીને એનો વિકાસ પકડશે, વિકાસ ઉદ્ધર કરશે, વિકાસ ઉદ્ધર કરીને એનો ગુણવત્તા પ્રાપ્ત કરશે. ગુણવત્તા પ્રાપ્ત કરીને એની અંદર પોચી જમીન રાખશે. પછી પોચી જમીનની અંદર જે કીડાઓ પડતા હોય છે એક ઘાસચારો ઉગતો હોય છે, જેમ કે લીલવણ ઉગતું હોય છે. જેમ કે એ પશુપાલનનું બધું બધુંએ કરતા હોય છે એ પણ એ બધું ની ઉગે. એની અંદર એવી ગુણવત્તા હોય છે કે જેથી કરીને તમે જો એની અંદર સારું એવું પર્ફોર્મન્સ કરશો ને એની દન દ પંપીંગ કરીને છાંટ સોને તો તમારે બિલકુલ ઉદ્ધર કરી નાખશે દવા. એટલી બધી ઉધર કરી નાખશે જેમ કે તમારે ઊંધઈ કરીને મગફળીના દોણા કાઢતા હોય છે એ પણ નહીં કાઢે. અને એની અંદર સારી ગુણવત્તા પ્રાપ્ત કરશે. એવી ગુણવત્તા પ્રાપ્ત કરશે કે જેથી કરીને તમે પછી જો લિમિટ સર તમારા ફુવા રાખશો. તમારું અ લિમિટસર તમારું પ્રેશરમાં ફુવારાની લાઈટ ચાલતી હશે કે જેથી કરીને તમારે ગુણવત્તાવાળી મગફળી બેસે કે જેથી કરીને તમારો ઉપરલા પાકની અંદર જે ઘાસચારો હોય છે પશુપાલનને નાખવાનો જે ઘાસચારો હોય છે. ઈ બિલકુલ મીઠા પ્રમાણમાં થઈ જશે મીઠા પ્રમાણના પણ વધુ પંતા આવવા મડશે પંતા આવીને એની અંદર વધારે પ્રમાણમાં સાર આપડે કહીએ કે દેશી ભાષાની અંદર સાર કહીએ સાર પણ વધુ રે થઈ જશે. અને નીચેલા વિસ્તારની અંદર જે મગફળી બેસે છે એનું ગુણવત્તા પણ વધારે કરી નાખશે અને જેમ કે પોચી જમીન રાખશે કે જેથી કરીને એ ફૂ ફુલી શકે અને જેમ કે જે વધારાના હુયા બેસે છે એની અંદર બિલકુલ ઝડપ કરવાનો ઉપયાય કરે છે જેમી એક એવી ગુણવત્તા હોય છે કે જેથી કરીને મું તમને વાત કરી શકું કે એવી એવી રીતે હુ તમને વાત કરી શકું કે જેથી કરીને એવી લિમિટ હોય છે જેથી કરીને તમે જો ડીએપી ખાતર નાખશો એટલે તમારે એટલું બધું સર નહી કારણ તમે સલ્ફેડ નાખશો એટલે બધો ઉતાર કરશે અને જેથી કરીને યુરિયા ખાતર નાખો તો એટલે ફુલ ઉધાર કરશે જેથી કરીને યુરિયા ખાતર આજકાલમાં ક્યાંય જોવા મળતું નથી એટલું ખાતર એટલું બધું યુરિયા ખાતર વધી ગયું છે કે જેથી કરીને બધું વિકાસ ભર ઝડપી કરવા મળ્યું કે જેથી કરીને તમે આખી લીમડાની અંદર કાપી દો ને તો લીમડો બાળીને તમારે આખો લીલો છમ કરી નાખે એટલું બધું ઉધાય મળી ગયો છે. એટલે એનું કારણ એ છે કે જેથી કરીને ગુણવત્તા એની અંદર સારો વિકાસ હોય છે. તેની અંદર સારી ગુણવત્તા હોય છે. જેથી કરીને એ ખાતર ની અંદર એવી ગુણવત્તા હોય છે જેથી કરીને તમારો વિકાસ ઉત્તર કરી નાખે છે. જો તમે વાટકા ની અંદર થોડું થોડું ખાશો તો તમારો પણ વિકાસ ઉધાર થઈ જશે. એટલે ખાતર એવી ગુણવત્તા વાળી છે જેથી કરીને આયુર્વેદિક ખાતર છે એ બધી અલગ- - ખાતર આવતો હોય છે આપણે આયુર્વેદિક- - ખાતર ગણીએે એટલે સોણિયું ખાતર સાણિયું ખાતર સાણિયું ખાતર.
ચ સાતી છે કે જે સાણિયું ખાતર વાપરથી અને એ રીતે એક ખેડૂતોને ફાયદો થતો હોય છે. જેમાં જે સાણિયું ખાતર આવે છે પછી જે અને જે હાલના સમયમાં જે ખાતરો આપે છે ખેડૂતોને તમે એ કદાચ જોયું હશે કે તમારે એગ્રોવાળા તો જે સારી દવા આપે છે. જે તમારી એગ્રો દવા આપે છે જે જમીનને જે જરૂરી પોષક તત્વો મળી રહે છે. પછી જે જમીનને પોચી રાખવા માટે જે જરૂરી તમે કદાક સાભ ડીઓ છે જે જમીનને પોચી રાખવા માટે જે જીવજંતુ હોય છે. જે કીટાણુ હોય છે એ ખૂબ જ જરૂરી છે. જો ભાઈ આ કીટાણુ ક્યાંથી મળે તમને ખબર? જે કીટાણુઓ જમીનમાં ઉત્પન્ન થતા હોય છે. અને એવા ખેડૂતો જે ગ્રાહકોને ગ્રાહકોને એવી- - હોય છે કે જેથી કીટાણુ નાશ પામતા હોય છે. પણ તમારા એગરો વાળા એવા નથી તમારા એગરો વાળા ખુબ જ સારા છે. અને સારી દવા આપતા- - પર એગરો વાળા દવા આપે છે.
તો અવાજ નથી આવતો?
હા નઈ આવતો ગત અવાજને તો તમે- - હોય તો તમને આવતો હશે નહી આવતો અવાજ? તો તમે નોભળાય હે તો એ તમે ના પાડો હો. એનું કારણ એક હોય શકે કે જ્યારે વ્યક્તિ- - વ્યક્તિ સામે હોય તો વક્ અવાજ વક્ ના આવતો હોય. તો હું તમને એક વાત જણવા માંગીશ કે જે મારે હવે જે ખેતી હું કરું છું જેમાં- - મગફાળી વાવેવી છે અને મારે એક રજકા બાજરી વાવી છે તો હવે રજકા બાજરી- - તમારે ત્યાંથી લઈ જવું છે કારણ કે તમારું એક વિશ્વસનીય રચકા બાજ તમારા- -
ચી જાય આ લોકો- -
મળતી હોય છે તો એ રજકા બાજરી મારે લઈ જવી છે તમારા ત્યાંથી? હવે તો એ રજગ બાજરીમાં મને ઘણો બધો ફાયદો થતો હોય છે તો- - રકાતી કયા પ્રકારની રજગાવાતી બહરે લઈ જવી જોઈએ એનાથી શું ફાયદો થશે? આવનારા સમય માં હું તમારી ત્યાંથી ર- - લઈ જઈ તેનાથી ઘણ બધા ફાયદા થવાની મ- - તો એવી રીતે તમે- - હા જોવ અમારે પણ રજગવાલજી નો અવાજે- - છેક ઘેતા બકરા જે- - ચાલી રહ્યા છે તેનો વધાવતો છે તો હું તમને એવું વાત કરીશ- - કે મારે રજગા બાાદરી જોઈએ છે તો તમે રજગા બાાદરી મને જણાવો? કઈ રજગ બાજરી સારી છે જે વધુ પ્રમાણમાં ઉત્પાદન આપ- - આપ શકીએ ને આવનારા સમયમાં તો મને જણાવો ને કઈ રજ- -
હા મારે તમને જણાવવું છે કે જેથી કરીને તમે મને વાત કરી શકી કે જેની અંદર અરે આગળ- - ચંપો છે ચંપો નથી પણ બાર માસી- - અમારે એવો બાર માસી એવી આવી છે કે જેથી કરીને એની અંદર હા- - રજગા બાજરી રજગા બાજ- - આને એવું સારું પરર્ફોર્મન્સ અમે મેળવવા જઈ રહ્યા છીએ કે જેથી કરીને તમે એવું સારું પરર્ફોર્મન્સ મેળવશો- - એટલે તમારે બિલકુલ રબા ઉત્તર કરી નાખશે તમારે રજબંધ રઇને- - એ બારીને ખાક કરી નાખશે ખાક કરીને વળી ઉઊગશે કે એની અંદર એવ ગુણવત્તા છે કેમે દહ વાઢી ને તમારે એવી પચાસ ફૂટ વધી જશે કે એની અંદર તમારે એવી ગુણવત્તા મળી છે કે જેથી કરીને પચાસ ફૂટ વધીને તમારે જો કટિંગ કરી નાખશો એટલે તમારે બિલકુલ- - શ બધો પ્રાપ્ત થઈ જશે કે જેથી કરીને તમે- - એવો ઉદ્ધાર કરી શકશો કે એવું અંદર- - ગોણમાં ત કરી શકશો કે એની અંદર એવી કરી શકો હું તમે શું વાત કરું- - કે હું તમને એવી વાત કરી શકું છું કે વરે તો- - હવે હું બોલવુંને ટૂકવું તો હોય મને તો હવે હડા પરને હ તો ઘંટોસવા પર હતો. એવી રીતે હું તમને વાત કરી શકું કે- - જેથી કરીને એવી ગુણવત્તા મળે ગુણવત્તા એવી મળે કે- - પોતાની અંદર આપે એવું સારું પડતું. કે આપડે એ પોતા વાળું વાતાવરણ હોય છે. વાતાવરણ ક પ્રકારમાં- - વાતાવરણ બણી જતું હોય છે. આપ સારીુવતા વાળ પ્ર હું વાત કરી શકું કે એની અંદર એવી ગુણવત્તા પ્રાપ્ત કરવામાં આવે છે એની અંદર એવી ગુણવત્તા પ્રાપ્ત કરવામાં આવે છે આપણે અલગ અલગાર કરતા હોય આપડણે એવો અલગ અલગાર કરતા હોય છે ના ની અંદર આપ પ્રાપ્ત કરતા હોય પ્રાપ્ત થાય છે એવી ગુણવત્તા પ્રાપ્ત થાય છે કે જેથી કરીને આપણે એક સારું એવું પરફોર્મન્સ મેળવી શકીએ કે જેથી કરીને રક્ત બાજરી આપી છે રક્ત બાજરી ની અંદર તમે વાટ નાખશો તો વાટી વાઢને તમે ખાંસી રાખશો તો પણ આ કરશે ને એમ રજકા બાજીુને તમારા કાસ થઈ જશે એવું તમારે બિયરણ મારા છોડે પડ્યું છે એવું બિયારણ પડ્યું છે જેથી કરીનેું તમાર વાત કરી શકું કે હું તમને આવું છું વાત કરું કે એમાં એવું પ્રકાર માં મળી જાય છે જેથી કરીને તમારી એ તમે રજકા બાજરી ની વાત કરી કે અમે ત રજગ બાજરી આપશું ને અમે તમે એડવર્ટાઈઝ આપશો કે જેથી કરીને મગફોળડી બાળવાની પણ દવા આપશું ને મગફળી હારી ઉગાડવાની પણ દવા આપશું. કે તમે જેથી કરીને અમારી જોડે જે મ મ ગફળીની દવા લઈ જાશો એટલે અમે તમે મગફળી જે અહ જે અહ રજકબાજ ની અંદર બગફળ ઉગતું હોય છે જેથી કરીને તમારે એ મગફળી સારી ઉગજ રજકાબારી બાળી ઓ જેમ કે તમારે દટકા બાજુ ઉગાડી હશે તો તમારે દટકા બાજુગ ને જેમ મગફળી બાળી હશે તો મગફળી બળી જશે. તમારે એકાદું તો બળવાનું જ છે જેમ કે તમારો બળ્યા સિવાય કોઈ છૂટકો જ નથી તમારે એવું કારણ એવું બની ગયું છે કે તમે આવીશું વાત કર એવું સારું પર્ફોર્મન્સ વાળું આપડણે કારણ બનતા હોય છે જેથી કરીને આપડે એવી ગુણવત્તા વાળી આપડે હું વાત કરી શકું. એક એવી ગુણવત્તા વાળી વાત કરી શકાય કે જેથી કરી તમારો બોર ન અંદર પોઈ કાઢતા હોય તો તમે રટતા ભી મરતા હોય છે જે વાળતા હોય છો એટલે બિલકુલ સારું ઉપચાર થતું હોય છે. એવા ઉદ્ધર થતું હોય છે જેથી કરીને હમણે અલગ અલગ રીતે હું તમારી વાત કહી શકું કે હું ત ચાર વાત કરી શકું ચાર આટલું બધું કહું એટલે એમાં એવ ઉચાર બણી જતું હોય છે. એવો ઉદ્ધાર મળતો હોય છે કે એની અંદર સારી ગુણવત્તા મળે છે ગુણવત્તા ની અંદર સારી રી એ પરફોર્મન્સ મળે છે પરફોર્મન્સ તા મળીને એની અંદર સારી ગુણવત્તા મળે છે. એવી ગુણવત્તા મળે છે જેથી કરીને આપડે બંને નો ઉતારતા કરી શકાય. એવો ઉદ્ધાર કરી શકાય કે એક એવી ગુણવત્તા વાળું પ્રાપ્ત કરી શકાય કે જેની અંદર આપડે અલગ અલગ નવી નવી ટેકનોલોજી નો ઉપયોગ કરવો જોઈએ એવી જ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરી રજગ બાજરી એમથી કાચ મળતું હોય કાચ ની અંદર રજગા બાજરી મળતી હોય એવો આપડે અલગ અલગ પ્રયોગ કરવો જોઈએ પ્રયોગ કરીને અંદર જે ફફાયા હોય છે પપાયા ની અંદર જો કાકડો પાણી જતો હોય છે એવી રીતે પણ આપડે ઉદ્ધાર કરવો પડે. એક ઉદ્ધાર એવી રીતે કરવો પડે છે જેથી કરી હું તમને શું વાત કરું